હલો.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
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ.
જય શ કૃષ્ણ મોટા ભાઈ.
મજામાં છે.
. મજામાં છું તમારો શું હાલ છે.
હું પણ મજામાં બસ સરસ આજે શું તારે આખો દિવસ કર્યું આજે શું કર્યું આખો દિવસ
સવારે કોલેજ ગયો હતો પછી અન પૂરું કર્યું તો શું કરતો હતો.
હું પણ કોલેજ ગયો હતો પછી થોડું ડ્રોઈંગ કામ કર્યું.
અરે વાહ કયો ડ્રોઈંગ.
હા સંમેશન છે એનું એેશન બનાવી ર એલિવેશન બનાવી રહી છું.
સારું સારું પૂરું થઈ ગયું.
હા હ થોડું બાકી છે એ કરી દઈશ.
હા કરી નાખજે પછી એનો ઘડીયે ટેન્શન નહી થાય.
ધેરે બધું કેમ છે.
બધું સરસ છે મમ્મી પાપ્પા પણ મજામાં છે.
સરસ મારા ઘેરે પણ બધું સારું છે.
વેકેશન માટે કોઈ પ્લાન છે.
હજુ તો નથી પણ મિત્રો સાથે ક્યાક ફરવા જવાનું મજા છે.
હમ્મ. ક્યાં જવાનું વિચારી રહ્યો છે.
કદાચ ઉદયપુર કે માઉન્ટ માઉન્ટ આબુ પચું છું.
માઉન્ટ આબુ સરસ છે હવામાન પણ સારું હોય છે.
હમ હા એને ખર્ચ પણ વધારે નથી.
કોલેજમાં કઈ નઈ ખબર છે કે
સાંભળ્યું છે કે આવતા અઠવાડિયો કઈક તો છે કોલેજમાં
શું છે ભાઈ
મારી પણ નથી પણ રાતે તૈયારી કરી લઈશ
હમ્મ. હા એ બ સારું રહેશે.
હમ આપણા ગ્રુપની વિચાર મિત્રો એ શું કરે છે.
શું કેવા માંગો છો તમે?
આપણા ગ્રુપ ના બીજા મિત્રો શું કરે છે.
અરે પ્રિન્સ તો ઘરે ગયો છે વિધિ અસાઈનમેન્ટ બનાવી રહી છે.
હ. અને રાહુલ
એ ક્રિકેટ રમવા ગયો છે.
હમ એ તો રોજ જાય છે.
હા ક્રિકેટ વગેરે એનું ચાલતું જ નહી.
હમ આઈપીએલ જોયું હતું.
હ હ. હા જોયું હતું થોડા મેચ જોયા હતા એમાં
મારી ફોન માંથી બહ નોટિફિકેશન નો અવાજ આવે છે.
હા ચાલુ કરીએ પણ પતા નહ કોનો મેસેજ આવે.
તારી ફેવરેટ ટીમ કઈ હતી.
મારી ફેવરેટ ટીમ તો સીએસકે છે.
તો બધા તો ગુજરાતની ગુજરાતની ટાઇટન બહ જમે છે.
શું તને ગુજરાતની ટાઇટન જમે એ તો બહ ફાલતુ ટીમ છે યાર યાર.
શું કરું એમ પસંદ છે તો પસંદ છે ભાઈ હ ગુજરાતમાં રહું છું એટલે ગુજરાત ટીમને સપોર્ટ કરું છું.
કયા ખેલાડી તે તને એમાં જમે છે.
બ હાર્દિક પંડ્યા રાશિદ ખાન બહુ ગમે છે મ
હાર્દિક પાંડે તો છોડીને ચાલી ગયો.
સુમ્મદ ગિલ સુમ્મદ ગિલ ફેવરેટ છે મારું.
બઉ સારું બહ સારું.
હાલમાં કઈ એલે તમે
હજુ કઈ નથી જોયું રહ્યું સમય જ નથી મળતો.
મને પણ નથી મળતો કોલેજ નું કામ બહુ હોય છે
હા ખાસ કરીને સબમિશન વખતે
હા રાત્રે ઓટા સુધી જાગવું પડે
ક્યારેક તો દો વાગ્યા સુધી કામ કરવું પડે છે
મારા સાથે પણ એવું જ થાય છે
આજે કેન્ટીનમાં શું ખાધું
સમોસા અને ચાય પીધો
અરે વાહ મને તો કેન્ટુજ ન ચા બહુ ગમે છે
હા મિત્રો સાથે બેસીને ચા પીવાની મજા જ અલગ આવે છે
સાચું એ તો કોલેજની એજ યાદો બની છે જાય
હમ પછી કોલેજ પૂરી થઈ જશે ત્યારે આ બધું યાદ આવશે
બિલકુલ બિલકુલ સારું કહો છો
હ આગળ નું શું પ્લાન છે જોબ કે હાયર સટી
પહેલા તો જોબ કરવાનું વિચાર છે પછી જોઈશું શું કરવાનું છે છે.
હું પણ એજ વિચારું છું.
અનુભવ મેળવી લઈએ પછી આગળનો નિર્ણય લઈશું.
હા એ બધું સારું રે છે.
વીકેન્ડમાં શું કરવાનું છે તું.
વીકેન્ડમાં થોડું આરામ થોડું અસાઈમેન્ટ અને થોડું ફવાનું.
મજા આવશે હા ફરવામાં તો.
હમ હું પણ આવજે બધું મિત્ર મળીએ.
હા હા આપણે બધા પ્લાન બનાવીએ જોઈને કઈ ફરવા જઈએ જેમ કે ઉજ્જૈન જેવા જગ્યા પર
સારું સારું ઉજ્જૈન તો બહુ સારું છે મહાકાલ નો
હમ પ્લાન બનાવીશું આપડે બધા મળીને તો ત્યાં જ જઈને બહુ આનંદ આવે.
પેલા બધા મિત્રો સાથે વાત કરીએ પછી નક્કી કરીએ.
સારું સારું જોઈએ આપડે મિત્રને બાત કરીને ઉજ્જૈન જવાનો પ્લાન બનાવીએ તો એમાં આનંદ આવી જશે.
હા સારું ચ સારું ચાર હવે હું થોડું કામ કરું
કયા કામ કરવાનું તારું બાકી છે.
અરે કોલેજ નુ અસાઇમેન્ટ તુ તો જાણે છે બઉ અસાઇમેન્ટ મળ્યા કરે.
કોલેજ થી અસાઈનમેન્ટ થી તો હું તંગ થઈ ગયું છું ભાઈ એક અસાઇમેન્ટ પૂરું નહી થાય બીજા દિવસે જો એને સબમિટ કરવા જાય. તો બીજું અસાઈનમેન્ટ મળી જાય.
હમ એટલે સબમિટ નહી કરવાનું.
પણ જો સબમિટ નહી કરીએ તો ટીચર ગુસ્સો થઈ જાય અને માર્ક કાપી નાખે.
હા એ આ વાત પણ સારી છે ભાઈ ટાઈમ ટૂ ટાઈમ સબમિશન કરવું પડશે નહીં તો માચ બહુ ખતી છે.
અને માસ્ક આપી લે તો એ માં આપડા સીજીપી એ એને તકલીફ પહોંચાવે છે.
એ તો ભાઈ બહીતે ડાઉન થઈ જાય છે પૂર
હ જો આપડા સીજીપીએ ડાઉન થઈ જાય તો આપણે જયારે જોબ મેળવા માટે જાય ત ત્યાં પણ આપણને તકલીફ થાય તે માટે હું તો એજ માનું છું કે અઇનમેન્ટ મળે તે જ રાત્રે પૂરું. કરીને આપી દેવાનું એ ટેન્શન નહી થાય.
હા એ બહુ સારું વિચાર છે ભાઈ હું પણ આપું હું પણ મારું વિચાર બદલું છું અને એ વિચાર લાવું છું.
હા જો તું દરરોજ પોતાનું કામ કરી લેજે તો તારા ઉપર લોડ નહી થશે કે મને ચાર થી પાંચ સબ્જેક્ટ આખી રાગ જાગીને કરવાનું થાય જો તું પોતાનું કામ જો રોજ ના રોજ કરી લે તો તારા ઉપરથી બોજ કમ થઈ જાય અને તો ટાઈમ ટુ ટાઈમ સબમિશન કરી શકે.
ત્યાં ઘરે છે અત્યારે બાર ફરવા ગવ છે.
નહી નહી ફરવા નહી ગયો અરે કોલેજ ન અસનમેન્ટ કરવાનું હતું તો ફરીને આવી ગયો ખાના ખાઈને અત્યારે હવે અસાઈનમેન્ટ પૂરું કરવાનું
હમ મને પણ સેમ ભાઈ. હમ એક્ટિક દિવસ ચાલે છે આજકાલ.
સાચો કહો છો અસાઈમેન્ટથી તો માથું દુખવા લાગે.
હમ પછી રાત્રે ફરી વાત કરીએ ચાલુ
ચોક્કસ તોક્કચસ ધ્યાન
હા્
હમ ધ્યાન રાખજો હા.
હા ચાલો ચાલો મળીએ બાય.
બાય બાય શુભ રાત્રિ.